હલો.
હા બોલો.
કેમ છો. એકદમ મજામાં શું કરો છો.
બસ.
હા.
આ જમીને અત્યાર સૂતા છે.
સરસ સરસ આજનો આપણો વિષય છે નવરાત્રી આ ભારતનો ખૂબ જ પ્રસિદ્ધ અને આનંદમય તહેવાર છે.
બિલકુલ હો અને આ કહેવાય ને કે નવરાત. રાત્રિ નવ રાત સુધી ઉજવામાં આવે છે અને આ દિવસોમાં ભક્તિ સંસ્કૃતિ. અને ઉત્સાહ અને સુંદર મેલ જોવા મળે છે આપણને.
હા બિલકુલ નવરાત્રી નો અર્થ છે નવો રાતો. આ નવરાત્રોમાં મા શક્તિના જુદા જુદા સ્વરૂપોની. પૂજા થાય છે.
બિલકુલ અને દરેક દિવસ નું છે ને અલગ મહત્વ હોય છે. અને લોકો શ્રદ્ધાથી પૂજા કરે છે અને પ્રાર્થના બી કરે છે.
બિલકુલ સાચી વાત. ઘણા લોકો આ દિવસોમાં ઉપવાસ પણ કરે છે ઉપવાસ સાથે. મન અને શરીર બંનેની. નિયંત્રણમાં રાખ રાખવાનો પ્રયત્ન કરે છે.
બિલકુલ અને સવારે તો ઘણા ઘરોમાં છે ને દીયા પ્રગટાવવામાં આવે છે અને પછી સ્તુતિ અને ભજન કરવામાં આવે છે એ દિવસે તો
બિલકુલ સાચી વાત છે સાજે મંદિરો અને સામાજિક સ્થળોના સંઘર્ષ કરવામાં આવે છે.
બિલકુલ અને રંગબેરંગી લાાઈટો ફૂલ અને સજાવાથી વાતાવરણ છે ને ખુબ જ ખુબ સુંદર લાગ
બિલકુલ સાચી વાત છે એમાં લોકોને ઉમ આરતી કરે છે ત્યાં ગાડી નવરાત્રીનો સૌથી મોટો અ આકર્ષણ ગરબા છે.
બિલકુલ સાચું કીધું ને ગરબા છે ને એક પરંપરાગત લોકનૃત્ય પણ છે અને તેમાં છે ને લોકો ખૂબ આમ કેવાય કલાકારો અને ગોલ ફરી ફરીને આમ ગરબા કરતા હોય છે.
સાચી વાત છે ગરબા કરતાં સમયે ગીતો પણ ગાવામાં આવે છે.
બિલકુલ ઘણા સમાચાર ને સહ આવે છે અને રમવામાં બી આવે છે.
સાચી વાત છે ગરબાની સાથે દાંડિયા રાસ પણ ખૂબ લોકપ્રિય છે ત્યાં
બિલકુલ અને દાંડિયામાં છે ને બે લાકડી દંડા વપરાય છે. અને તાલ સાથે રમવામાં આવે છે.
હા, બિલકુલ ગરબા અને દાંડિયા બંનેમાં એક તા અને આનંદ નો સંદેશ મળે છે.
બિલકુલ, આમ નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી છે ને બધા તેમાં ભાગ લે છે.
નવરાત્રીમાં લોકો નવાં કપડાં પહેરે છે.
બિલકુલ અને સ્ત્રીઓ છે રંગબેરંગી ચણિયા ચોરી પહેરે છે. અને પુરુષો કેળિયું અને ધોતી પહેરે છે.
પરંપરાગત અ અ ભૂષણ પણ કહેરવામાં આવે છે.
બિલકુલ, બિલકુલ, બિલકુલ. અને આ બધા થી છે ને તહેવાર ની આમ શોભા છે ને વધી જાય છે.
બિલકુલ સાચી વાત છે, ગુજરાતમાં નવરાત્રીને વિશે મહત્વ આપવામાં આવે છે.
બિલકુલ અન ઘણા શહેરોમાં છે ને અને ગામડાઓમાં મોટા ગરબા નું આયોજન પણ થાય છે.
હા, લોકો દૂર દૂર થી ગરબા જોવામાં અને રમવા માટે આવે છે.
બિલકુલ અને આ તહેવાર થી છે ને સંસ્કૃતિ ને પણ આમ પ્રોત્સાહન મળે છે.
હા, ગરબાના ગીતોમાં ભક્તિનો ભાવ હોય છે.
બિલકુલ અને મા અંબા ની માહીમાં. ગીતો દ્વારા છે ને વણમાં આવે છે એ.
સાચી વાત છે, મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જોવાવામાં મળે છે.
બિલકુલ અને બધા જ આમ શાંતિ અને શ્રદ્ધા સાથે દર્શન કરે છે.
નવરાત્રિમાં સફાઈ પર પણ ધ્યાન આપવામાં આવે છે.
બિલકુલ હા અને ઘર અને મંદિર બંનેને સ્વચ્છ રાખવામાં આવે છે.
કેટલાક સ્થળોને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય છે.
બિલકુલ તેમાં ગીત, નૃત્ય અને નાટક જેવા કાર્યક્રમ પણ હોય છે.
બાળકો પણ ઉત્સાહ સાથે તેમાં ભાગ લે છે.
બિલકુલ અન આ રીતે છે ને નવી પેઢીને પણ પરંપરા વિશે જાણવા મળે છે હ.
હા, નવરાત્રીનો સંદેશ માત્ર ઉત્સવ નથી.
બિલકુલ એટલે ને આ તહેવારો છે ને આમ સદગુણ, શ્રદ્ધા અને એકતા નો પણ આમ સંદેશ આપે છે..
બિલકુલ સાચી વાત છે, સમાજના લોકો એકબીજા સાથે મળીને ઉજવણી કરે છે.
બિલકુલ અને કહેવાય છે ને કે આથી પ્રેમ અને મિલજુલ વધે છે.
હા. નવરાત્રી દરમિયાન અનેક પ્રકારના પ્રસાદ બનાવવામાં આવે છે.
અને પ્રસાદ શ્રદ્ધા સાથે વેચવામાં
સાચી વાત છે, કેટલાક લોકો ગરીબ લોકોને મદદ કરે છે.
બિલકુલ અને આથી છે ને દયા અને સેવાની ભાવના પણ વધે છે હો.
હા, દરેક રાત્રે અલગ અલગ રંગના કપડાં પહેરવાની પરં પરા પણ ઘણા લોકો પા પાસે છે.
બિલકુલ અને આ પરંપરા છે ને ઉત્સવમાં વધુ રંગ અને આનંદ ઉમેરે છે.
સાચી વાત છે. નવરાતિમાં શિસ્ત પણ ખૂબ જરૂરી છે.
બિલકુલ અને ગરબામાં રમતા સમય છે ને બધાને નિયમોને પાલન કરવું ખુબ જ અગત્યનું છે.
સાચી વાત છે. એકબીજાનો આધાર રાખવો પણ એટલો જ જરૂરી છે આપણી માટે.
બિલકુલ હા ને આદર અને વિનમ્રતાથી છે ને તહેવારો વધુ સુંદર બને છે.
હા, બિલકુલ સાચી વાત છે. નવરાત્રી કલા અને સંગીત ને પણ પ્રોત્સાહન આપે છે.
બિલકુલ અને ઘણા છે ને ગાયકો અને આમ કેહેવાય કે બધા છે ને બધા પોતપોતાની કળા છે ને રજૂ કરતા હોય છે સ્ટેજ પર.
સાચી વાત છે. હસકલા બતાવતા લોકોને પણ આ સમયે રોજગાર મલે છે.
બિલકુલ. અને આ રીતે છે ને તહેવાર આર્થિક રીતે પણ ઉપયોગી બને છે.
સાચી વાત છે. નવરાત્રી ભારતની સમૃદ્ધિ પરંપરાઓ એક સુંદર ભાગ છે.
બિલકુલ ને આ તહેવાર ભક્તિ આનંદ સંસ્કૃ કૃતિ અને એકતા નું પ્રતિક જણાય છે.
તેથી નવરાત્રીની ઉજવણી હંમેશા ઉત્સાહ શાંતિ અને મર્યાદા સાથે કરવી જોઈએ આપડે.
બિલકુલ. અને કહેવાય છે ને કે આ રીતે જે નવરાત્રી નો સાચો અર્થ સમજીને છે ને ઉજવણી કરવાથી છે ને સમાજ અને સંસ્કૃતિ બંને મજબૂત બને છે.
સાચી વાત છે. આ દિવસોના ઘણા લોકો સવારે વેલા ઉઠીને પૂજા કરે છે.
બિલકુલ અને સવારની શરૂઆત પ્રાર્થના લે શુભ વિચારો સાથે થાય તો દિવસ પણ સારો જ જાય.
હા, મંદિરો ના ભજન અને આરતી નો મધુર અવાજ સાંભળવા મલે છે આપણને.
તેલ કે બિલકુલ. ભક્તો સાથે આમ શાંતિથી બેસીને ભક્તિમાં મન લગાડે છે.
બિલકુલ સાચી વાત છે. કેટલાક સ્થળો માતાજીની જાન અહ જાનકી પણ બનાવામાં આવે છે.
બિલકુલ અને રંગબેરંગી સજાવટથી છે ને આમ જાણકી પણ ખૂબ આપ આકર્ષક લાગે છે.
નવરાત્રીમાં શિસ્તા અને સમયનું પણ મહત્ત્વ છે.
બિલકુલ અને કાર્યક્રમ સમય પર છે ને સારું થાય અને સમય પર પૂરું થાય તો બધાને સુવિધા રહે છે તે.
બિલકુલ સાચી વાત છે. ગરબા રમતા સમય એકબીજા સાથે સારી રીતે વર્તવું જોઈએ આપડે.
બિલકુલ વિનમ્રતા અને હસમુખ સ્વભાવથી છે ને વાતાવરણ આમ કેને આનંદમય બન.
સાચી વાત છે. મોટી સ અહ સંખ્યામાં લોકો એક જગ્યાએ ભેગા થાય છે.
બિલકુલ અને કેહેવાય છેને તેથી આમ સુરક્ષા ના નિયમો છે ને પાલન પણ આમ ખુબ જ જરૂરી છે તેના કારણે.
હા બાળકોને પણ વડીલો સાથે રહેવું જોઈએ.
બિલકુલ હા અને આજ રીતે બધાના આમ સંસ્કૃતીક રીતે છે ને ઉત્સવ નો આનંદ લઈ શકે છે.
હા નવરાત્રિમાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ આપણેે.
બિલકુલ અને આમ કહેવાય ને કે કચરો છે ને યોગ્ય જગ્યાએ નાખવાથી છે ને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે છે.
હા કચરો યોગ્ય જગ્યાએ નાખવાથી આસપાસનું વાતાવરણ તો સ્વચ્છ રહે છે પ્રકૃતિની સંભાળ પણ થઈ જાય છે તેનાથી ફરજ છે આપડી
બિલકુલ બિલકુલ બિલકુલ સાચી વાત કીધીને ઓછા પ્રદુષણ થી છે ને ઉજવણી કરવી એ પણ આમ એક સારી આદત છે.
સાચી વાત છે ગરબાના ગીતોમાં ભક્તિ સાથે સંસ્કાર પણ હોય છે.
બિલકુલ અને ગીતોમાં છે ને મા શક્તિની મહિમા અને આમ સદગુણો વર્ણન હોય છે.
હા નવરાત્રિ દરમિયાન ઘણા લોકો સેવા કરીયા પણ કરે છે
એ જ ને અને જરૂરીયાતમંદ લોકોને છેને મદદ કરવી એક આમ ઉત્તમ કાર્ય છે.
કેટલાક સ્થળોને પાણી અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
બિલકુલ અને આથી છે ને આવનારી દરેક વ્યક્તિ ને છે ને રાહત મળે છે.
બિલકુલ સાચી વાત છે નવરાત્રીમાં કળા અને ખુશિયાલા ખુશ ખુશલા પણ દેખાવામાં આવે છે.
બિલકુલ અને ગરબાની રચના છે ને સંગીત અને વસ્ત્ર બધું જ આમ સુંદર હોય છે.
બિલકુલ સાચી વાત જે હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન પણ ઘણી જગ્યાએ થાય છે.
બિલકુલ અને આથી જ છે ને સ્થાનિક કલાકારોને છે ને પ્રોત્સાહન મળે છે હ
હા બિલકુલ સાચી વાત છે નાના બાળકો માટે પણ નવરાત્રી શી માનવ અસર અવસર છે.
બિલકુલ અને તેઓ ગીત નૃત્ય અને આમ કહેવાય ને કે સંસ્કાર બંને શીખે છે.
સાચી વાત બિલકુલ સાચી વાત તમે આજે બહુ સરસ વાત કરી મને આજે તમારી જોડે વાત કરીને ખુબ જ આનંદ આવ્યો.
હા મને પણ ખુબ જ આમ મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને આપડે ચોક્કસ
હા ચલો આપડે પછી વાત કરીશું ચાલો આવજો
હા આવજો
યાર